હેલો
હલો. હલો હલો
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો ના આ આઈ પેલા અવાજ નથી આવતી થી હતી હવે આઈ મજામાં બસ તમે
હારુ શું કર છો.
બસ આ હવે જમવાની તૈયારી.
એટના વહેલા
સાત વાગ્યા આઠ સાડા આઠ વાગ્યા બધી છ જમવા બેસી જય
શું બનાયો
બસ આજે તો બટાકા નું શાક ને રોટલી.
અ બપોરે શું ખાધો તમે
બપોરે તો પુલાવ બનાયો તો.
હા રું.
આજે તબિયત સારી નથી એટલે ફુલાવ જ ખાતું બધા એ
ગરમી બહુ જ છે ને અત્યારે તો કુછ ખાવાનું મન કરે ના.
હા ગરમી બહુ છે એટલે કઈ ખાવાની મન નથી થતું. મે કીધું કઈ બનાવું તો પડશે.
તારે જોડે એક વાત પૂછવી હતી.
હા પૂછો પૂછો.
તમે મોર્નિંગ ગાર્ડન માં યોગા કે ય જાઓ છો ને.
હા.
તો તમે કંઈક કીધું કે મારે શીખવું બી છે તમે કફટ બી મેલુ હતું.
હા એમાં શું છે આપણે ત્યાં જવાનું હોય છે જે તમારે બાજુ માં ગાર્ડન નું સેન્ટર હોય ને
હમ હમ
ત્યાં જવાનું હોય છે. ત્યાં આપણને શીખવાડે છે. શીખવાડ્યા પછી આપણને એક્ઝામ આપવાની હોય છે એ પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે. અને જ્યાં સેન્ટર પડેને ત્યાં આપણને બે અઢી કલાક જેવુ. જવું પડે છે ત્યાં ટેસ્ટમાં જે હોય ત્યાંથી આપણને સર્ટિફિકેટ આપશે. અને એક બેનર નું આપશે જે પાસ થશે ને એમને પછી એ બેનર ઉપર તમારું નામ ને ફોટો મુકાવું પડે પછી એ ત્યાં જ્યાં તમે ગાર્ડનમાં કરાવતા હોય ને એ જગ્યા ક્યાંય તમારું બેનર લગાવવાનું હોય એટલે એ બેનર માં તમારું લખેલું હશે કે ગુજરાત ગવર્મેન્ટ અપ્રુવલ
તો તમે કેટલા દિવસ લાગ્યો છો એના કામ માટે યોગામાં
હા તો શું શરૂ શરૂમાં તો હું આમ જ કરવા જતી હતી ગાર્ડનમાં એટલે પછી મેમ જોડે ધીરે ધીરે ધીરે ધીરે બધા આસનને શીખ્યા શીખ્યા પછી પછી એમને પૂછું કે તમને આગળ કરવું છે ઈચ્છા છે કે જેવ હું કરાવું છું એવું તમે કરાવો અને એવું કરાવએ ને આપણે ગાર્ડનમાં વીસ લોકો હોયને તો આપણા ખાતા તામાં ત્રણ હજાર આવે
દર મહિના
દર મહિને અને પંદર લોકો હોય ન
હહ હહ
એટલે દસથી ઉપર હોવા જોઈએ.
હમ હમ ઓ ફોટો તો ફોટો મોકલવો પડશે? એના ફોટો ખીચીને ફોટો મોકલો
શું કો છો.
તમે યોગા કરાવો છો સવારમાં તો ત તમે પછી ફોટો મોકલો છો ગવર્મેન્ટને
હા એ તમને હું એ આખી એ રિટેલ જ કેતી હતી હું તમને
હા હા.
કે તમે કયા ગાર્ડનમાં શીખવાડો છો કઈ જગ્યાએ શીખવાડો છો એવું પછી જ્યાં તમે શીખવાડતા હોય ન
હમ હમ
ત્યાં આખું અપડેટ આપવું પડે આપણને એક લિંકમાં તમારે એડ એડ્રેસ હોય ન એનું લાઈવ લોકેશન મોકલવું પડે. એટલે પછી દરરોજ એ ત્યાંથી જ તમને છે ને એક બે ફોટા પાડીને. મોકલવા પડે. અને એ ફોટા એ જ જગ્યાના હોય છે. કેમ કે આપણે જે એરિયા નાખ્યું હોય ન એ લોકેશન આઈ જાય એમની જોડે. એ લોકેશનથી ખબર પડે. આજે કોઈ ખોટું ના બોલે ને આતો ગવર્મેન્ટનું કે આજે તમે બે દિવસ ગયા ચાર દિવસ ના ગયા તો કોણ જોવા આવે સરકારમાં?
હહ હહ હહ.
એટલે છે ને દરરોજ આપણને એવું કરવાનું કે ત્યાં ફોટો મોકલવું પડે. દરોજ સવારે આપણે જઈએ ત્યારનો એ ફોટો મોકલવાનો ને ક્લાસ પૂરી થાય ન ત્યારનો ને આપણે જે એક બે ક્લાસ કર કરાઈ એન એના એ ફોટા મોકલવા પડે.
તો એના એક્ઝામ પ્રેક્ટિકલ થાય છે કે ઓરલ થાય છે?
ના એમાં પ્રેક્ટિકલ જ એક્ઝામ થાય છે. ઓરલ નથી થત તી એટલે અ જેવું તમે કોઈ હોયને આસન કેશે કેસે મંડુકા આસન તો એવું તમને કેહવું પડે કે મંડુકા આસન કોને કહેવાય છે? પ્રાણાયામ કયું હોય છે? એ તમે કરી બતાવો. એના ફાયદા શું છે? એના નુકસાન શું છે? જોકે કોઈનું નુકસાન હોતું નથી પણ એ લોકો તોય પૂછ છે છે પછી આપણને એવું કેવું પડે કે નાના કોઈ નુકસાન નથી કે જે જે ફાયદા હોય એવું. જેવું હવે સુગરમાં કયું જોઈએ, બીપી માં ભમભમડી કરીએ. તો બીપીમાં સારું હોય છે જેને બીપી હોય ન એને ભમરી આસન કરાવે. અંગુઠો કાનમાં નાખ ખીને બે આંખો ઉપર આંગળીઓ મૂકીને અમ કરીએ ને એને ભમરી આસન કે. એટલે એ બધું શું તમને ત્યાં શીખવાડે છે. કે કે ગાર્ડનમાં હોય ન ઓલમોસ્ટ ઉંમરવાળા આવે છે.
હમ હમ
તો કોઈને સુગરની તકલીફ હોય, કોઈને બીપીની તકલીફ હોય. એટલે એ બધું નાનું નાનું શું આપણને શીખવાડી દે. પછી એ બધું આપણને ત્યાં શીખાડવાનું હોય છે. અને એક્ઝામમાં પણ એજ લેશે કઈ આમ હાર્ડ નથી લેતા હોય ને કે બહુ હાર્ડ હોય. જે આપણે દરરોજ કરીએ ન એજ એક્ઝામમાં તમારે પૂછે જ છે. અને કેશે કે આ આસન કરી બતાવો આ એના ફાયદા બતાવો. બસ અને પછી તમને ગવર્મેન્ટનું સર્ટિફિકેટ આપશે.
તો તમે જાઓ છો હવે?
હા હું ગાર્ડન માં એ કરાવું છું.
હમ હમ.
અને જઉં પણ છું, મેં એક્ઝામે આપી છે, એક્ઝામ કઈ હાર્ડ નથી. સવારે છ વાગ્યા ગઈતી નવ વાગ્યા સુધી તો હું સાડા નવે ફ્રી કરી દીધું તું ત્યાંથી અને હા ગવર્મેન્ટનું અપ પ્રુવલ સર સર્ટિફિકેટ સિસ્પાલ સર છે. જે આપણે અહિયાં ના યોગા ના મેન હેડ છેનો એના કેક બધું ઓર્ગેનાઈઝર કરે છે. એટલે એમના તરફથી આપણને સર્ટિફિકેટ મળે છે ને એ લોકો શું કરે છે. એટલે બે ત્રણ મહિનામાં નાનું મોટું પિકનિક એ ગોઠવે છે. હમણાં પાવાગઢ નું ગોઠવ્યું હતું એમાં પાંચસો પાંચસો છોઘરાયા હતા પછી હાલોલમાં બેસીને અમને પાંચ થી છ યોગા કરાયું હતું. પાંચથી સાત ન પાંચ વાગે અમે પોહોંચી ગયા. તો એ અમારી કેટલી પંદર બસો ગઈ હતી અહીંથી
ઓહ.
પંદર બસો એટલે બધા ગાર્ડનમાં હમણાં યોગાનોો બહુ જ ક્રેઝ ચાલે છે. અને પિકનિકની પિકનિક થઈ. ગઈ યોગાનુંું યોગા થઈ ગયું જમવાનું પણ એમાં સાંજે પાછી પાવાગઢ દર્શન કરાવ દીધા સવારે નાસ્તો કરાયો ચાહે પાંચસો માં બધું આવી ગયું નહી તો ખાલી પાવાગઢ જઈએ તો પાંચસો માં ટિકિટ નહી પડતી.
કે નહી પડતે તો હવે ચાલવાનું શું ફરક પડે છે શરીરમાં? શેર કરવાનું શું ફરક પડે છે બધ નહી પડે છે.
સાનું સમજી નહી.
રાત્રે ફરવા જાઓ શેર કરી આવો.
અચ્છા ચાલવા જઈએ એમાંય ફરક તો પડે જ છે બહુ ફરક પડે છે એમાં ઈમ્યુનિટી સારી થાય છે. આપણે ચાલ ચાલવા જઈએ ને તો વજન ઓછું તો થાય છે પણ પગોની ઇમ્યુનિટી તમે જોતા હોશો કે બહુ બધી લેડીઝને શું પ્રોબ્લેમ થતી હોય છે. કે બઉુ થાકી જઈએ છીએ ઊભું નથી રહેવા તો રોટલી બનાવી બનાવીને થાકી જઈએ છીએ. અને આપણે લેડીઝમાં શું થાય છે. વધારાનું વધારું કામ શું હોય છે ઊભાનું જ હોય છે. રસોઈ બનાવો કપડાં સુકવો બધું કામ ઊભા ઊભાનું જ હોય છે.
હમ હમ.
એટલે તમે ચાલવાનું રાખો અને આમાં અલગ અલગ યોગામાં એ તાળાસન કરાવે છે અને બેસાર એવા આસનો છે એમાંથી પગની ઇમ્યુનિટી વધે છે એટલે પગમાં તાકાત આવે છે. નાું હોય એ મજબૂત થાય છે એટલે તમે યોગાની સાથે સાથે તે ચાલવાનું હો હું કહ પછી એની જોડે તમે લેડીઝ ને થોડી પાવર યોગા કરાવજ આપણે ભાગીએે ને એક જ જગ્યા ઉપર જોગિંગ નથી કરતા એવું જોગિંગ જેવું કરાવો તો પણ અને જેવું વેકેશન આવે ને તો ગવર્મેન્ટ બધી સ્કૂલોને ઓથોરાઈડ આપે છે ફ્રીમાં યોગા કરાવવાનું એટલે તમારે ફોર્મ ભરવાના છોકરાઓના અને કોઈ એક સ્કૂલ તમારી આજુ બાજુ જેું મારું ગયા વર્ષે સેન્ટર હતું નેક્સ્ટ સ્કૂલ હતું આપણે નિર્ણય ના કર એટલે ત્યાં હું ને મારા બે ત્રણ બીજા કલિક હતા અમારી જોડે જ યોગા શીખ ખેલા એ બીજા ગાર્ડનમાં રાણીપ માં કરાવે છે. અને કે કે નગર કરાવે છે.
હા મેને તો તારો ફોટો જોયા હતા સ્ટેટસમાં. ફોટો મેં હારું હારું દેખ્યા તમે યોગા કરવા આવીને વિડીિયો બી મોકલ્યો છો તમે મને
હા જે વેકેશન હોય એના પંદર દિવસનુંું હોય છે છોકરાઓ પંદર દિવસ યોગા શીખાડવાનું પછી પ્રાણાયામ કરવાનું એટલે છોકરાઓને રસ પડે પછી છેલ્લા દિવસે અમે એક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝર કરીએ જે ગેસ્ટ આવવાના હોય એનું વેલકમ કરીએ અને થોડો નાસ્તો વગેરે હ એટલે એમાંય આપણને પછી ગવર્મેન્ટ પૈસા આપે જેટલા છોકરાઓ આવે ને
હમ હમ
એટલા છોકરાઓ ના આપણને પૈસા ના પૈસાય મળે છે. ગવર્મેન્ટ નું એ કામ છે. અને કઈ સારું શીખવાનું પણ મળે છે. આગળ થી આગળ- આપણે જોઈએ તો તમને ઘણું બધું આમ નવું શીખવા મળશે અને છોકરાઓને રસ પડે હવે ગયા વર્ષે જેને મેં યોગા કરાયું હતું ને એને યોગામાં એવો રસ પડ્યો કે અમારે સ્કૂલ ની બાજુમાં ડીપી માં પર્સનલ યોગા કરવા લાગ્યા- અને એણે હમણાં સ્ટેટ લેવલમાં યોગા કર્યું. એટલે કોઈ ન ઉદ્ધાર થઈ જાય આપણા લીધે-
તો તારી બાતોથી તો- મને બી રસ આવ્યો છે. કે યોગા ચાલુ કરવા પડશે હવે મેને-
ના ના ખરેખર કરવું જોઈએ. કઉ છું ને મેં ગયા વખતે જે નેક્સ્ટમાં કર્યું હતું ને -ત્યાંથી એક છોકરીને તો થયું એ યોગા શીખવાનું એ ચાલુ કરી દીધું- નહી તો એ કેહેતી હતી કે યોગા શું થાય છે. અમને એટલી ખબર નથી ખાલી નામ સાંભળ્યું છે. કે હા યોગા દિવસ છે અને એક ડાયલોગ છે. યોગા હમસે નહીિ હોગ- એવું બોલે એ તો.
વાંધો નહી પછી કરશું પણ તમે જાતા હો તો મે અને જોડે લેતા તતા જાાવ
હા હા આમ તો યોગા તો ચાલુ જ છે. એવું કઈ નથી- હ
તમે મને કોલ કરો તો તમારી જોડે જતી-
રહઉ છું સવારે સાડા પાંચ વાગે- તમે જોઈન કરો એક બે મહિના તમે કરશો તો એટલે એમાં પરીક્ષા આપશો ને તો તમને કઈ આમ નહી થાય ખાલી આપણને દરરોજ કરવાનું જ છે એ જ યાદ રાખવાનું છે. બીજું કઈ નહીિ
ચલો એક દિવસ તારે જોડે જાઉં કાલે કલ કરો મને કાલેસફતાવાર મે હા ફોન હા ચાલલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ.